હા, આવી રહ્યો છે અવાજ મારા અવાજ આવી રહ્યો છે તમને?
હા, એકદમ આવી રહ્યો છે, બોલો શું કેવો છો તમે?
તો અત્યારે તમારા ગામમાં બધું કેવું ચાલી રહ્યું છે, શાંતિ ચાલી રહી છે કે નથી ચાલી રહી?
અરે નથી ચાલી રહ્યો હમણાં બધા જોઓ ને બાઈકમાં બધા મોડીિફાઈડ સાયલેન્સથી માંડીને મોડીફાઈડ મેગવીલ લખાડી રાતના ચોર જોરો થી આવે છે, અને ખુબ અવાજ કરે છે જેથી કરી ન લગાવે છે જેથી કરીને ઘણા બધા ઊઘવા દેતા નથી અને ખુબ અવાજ કરે છે, તમારી બાજુ એવું ચાલી રહ્યું છે કે ન?
અરે અમારે અહીં તો તમને શું જ વાત કરું બધા લોંગ પંજાબી સાયલેસ અને પેલા તમે જોયા જ હશે જે મોટા મોટા ભૂંગળા જેવા હોનો હોય છે, તે તે હોન ટ્રક ના હોન ન ખાઈને આવે છે તો તેના કારણે હવે તેઓ અમારું ઘર તો એક તો ટર્નિંગમાં છે, ટર્નિંગમાં છે, જેના કારણે બધા વ્યક્તિઓ હોર્ન મારે છે, હવે નોર્મલ હોર્ન હોય તો તે તો આપણને મદદ પડી ચુકી છે, એટલે આપણે સાંભળી લઈએ પરંતુ જે મોડિફાઈડ હોર્ન હોય છે, મોટા હોર્ન હોય છે. તે સાંભળતા જ અમારી ઊંઘ ઉડી જાય છે, અને જેના લીધે અમે ઊઘી શકતા નથી જેના લીધે અમારી રા તોની ઊંઘ બગડે છે, અને તેઓ એ પણ પેલું નથી રાખતા કે હવે રાતના એક બે વાગ્યા છે, તો તેઓ ધીરે ગાડી ચલાઈ તેઓ બુલેટ લઈને આવે છે, એકદમ ફટાકડા ફોડતા આવે છે, જેના કારણે ખૂબ ઊંઘને નુકસાન થાય છે, અને જેના કારણે અમને પણ નુકસાન અમારી સ્વાસ્થ્યને પણ નુકસાન છે, ઊંઘ પૂરી નથી થતી તેના કારણે ઉજ ગરા વધી જાય છે, તેના કારણે અને ખુબ વધારે નુકસાન છે, તમારું તમારી બાજુ કેવું છે.
અમારી બાજુ એવા જ બધા બાઈકોમાં બુલેટોમાં મોટા મોટા પેલા હોનો આવે છે, તે લગાડીને જોર જોરથી અવાજો કરે છે, હમણાં બડા પંજાબને બેન્ડ ફેનફાઈપને એવું લખાવે છે, બુલેટમાં જેથી કરીને ખૂ બ વધુ સાઉન્ડ આવે છે, તે બધાને ગમે છે, પરંતુ હમણાં રાતના બધા એવું લઈને નીકળે છે. જેથી કરી ને બધાને ઘરો પાસેથી જાય છે, હવે બે ઘરો વચ્ચે ગાડી જાય છે, તો કેટલો અવાજ આવે છે. એ તો અમને ખબર જ છે, જેથી કરીને રાતના પણ બધાને સુવા દેતા નથી અને હોનો મારે છે, બુલેટ નો અવાજ તો તને ખબર જ છે, કેટલો વધારે આવે છે જેમાં બડા પંજાબને એવું બધું નાખીને લાવે છે. ખુબ અવાજ આવે છે, અને રાતના બપોરે એવું બધા આવ્યા કરે છે, ગાડી લઈને તો સુવા દેતા નથી જે થી કરીને સરકારે પણ એવું બધું વસ્તુ પર બેન મૂકવો જોઈએ પણ મૂક્યો પણ છે, પણ તે છ તા બધા લોકો લખાવે છે, પોલીસના સામેથી બી લઈ જાય છે, પણ પોલીસ વાળા એ લોકને કઈ કેતા નથી જેથી કરીને બધા ખુલામાં આવુ બધું લગાવીને ફરે છે, જેથી કરીને બધાને ખુબ તકલીફો થાય છે. બધાને નજીક આવીને હોર્ન મારે છે, જેથી કરીને બધાનું બેલેન્સ ખોરવાય છે, જેથી તેઓને એક્સિડ નટ થઈ શકે છે, અને હાનિ પણ થાય છે, તેથી કરીને પોલીસ વા પોલીસ વડે એવું બધું વસ તુ લગાડેલી હોય તો તેમના પર કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને તેઓ એવું બધું પાછળ ન કરે જેથી કરીને બધાનું સ્વસ્થ પણ સારું હોય બધા હોન થી તકલીફ ના આવે અને બધાને શાંતિ થી જીવન જીવવા દેવુ તમે શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી અને એકદમ બરાબર છે, તેમણે સમજવા જોયે અને પોલીસ વાળા એ મેં તો એવું કહેવા માંગુ છું કે પોલીસ વાળાએ એવું કરવું જોઈએ કે જો તેઓ પંજાબી સાઇલન્સર લઈને નીકળ્યા અથવા હોર્ન લગાડ્યો હોય અને પોલીસ વાળાને સાંભે જો હોન એતો એવું મારે તો તેમને મેમો આપી દેવો જોએ અને અત્યારે તમે જોવો તો ઘણી બધા યુવાઓ એવા છે, જેમની પાસે લાયસન્સ નથી અને તેમની પાસે બુલેટ છે, અને તેઓ લોંગ પંજાબી સાયલેન્સ રાખીને ફરે છે, ખાલી તેઓ સ્કૂલ છૂટે ત્યારે છોકરીઓ પર આટા મારવા માટે તેઓ આવું કરે છે. અને પોલીસ વાળાઓને પણ તે ખબર છે, કે આ છોકરો ફરે છે, અને આ છોકરા આવું કરે છે, અને આના અઢાર વર્ષ નથી તોએ પોલીસ વાળા કશું કહસે નહી અને તેઓ ટ્રિપલિંગ ફરે છે, એવું નથી કે તેઓ બે જણા ફરતા હોય તેઓ બરાબર રૂલ નું ઉલ્લંઘન કરે છે, તો પોલીસ વાળાએ અત્યારે એઓને રોકવા જોએ અને તેઓને સરખા સરખી સજા આપવી જોઈએ યા કાતો તેમના વાલીઓને બોલાવવા જોઈએ અને તેમને ક કહવું જોઈએ કે તમારા છોકરાને તમે કાલ થી ગાડી ના આપતા અને અથવા ચાવી લઈ લો ચાવી જ પ્ત કરલો અથવા પોલીસ વાળાએ તેમની ચાવી પોલીસ વાળાને પર હક નથી તેમને ચાવી જપ્ત કરવાનો પરંતુ તેઓ પોલીસ વાળા તેમના પરથી ચાવી માંગી શકે છે, અને પછી જપ્ત કરી શકે છે, તેઓની ચાવી તો પોલીસ વાળા આવું કરશે તો સારામાં સારું રહેશે તમારે શું માનવું છે?
તમારી વાર એકદમ સાચી છે, કે હણાં ઘણા બધા સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ આવે છે, તે પણ એવા બધા સાયલેન્સરો હોનું લગાવને ફરે છે, ને સ્કૂલ છૂટે છે. એટલે કેટલા ખણ રાઉન્ડ મારે છે, તે હોર્ન થી બધા તકલીફ આપે છે, તમે કીધું તે પ્રમાણે પોલીસેએ બધી કાર્યવાહી કરવી જોઈએ પરંતુ મે જોયા તે પ્રમાણે કેટલાક પોલીસ વાળાઓ પણ એવું બધું કરે છે, પોલીસ વાળાઓ પણ બુલેટમાં હો હોન લખાવે છે, સાયલન્સર લગાવી ફરે છે, પોલીસ વાળા એવું કરશે તો પછી આગળ શું બધા વિચારશે તેઓ પોલીસ વાળા ઉપર બી આગળ જતા મોટા અધિકારીઓ કાર્યવાહી કરવી જોઈએ પણ એવું કોઈ કરતું ન થી અને આપડા ખેરગામમાં તમે જોઈ લેઓને ઘણા બધા પોલીસ વાળાઓ એવા બધા ગાડીઓ લઈને ફરે છે, જેમાં હોન હોન હોય છે, સાયલેન્સર હોય છે, તેઓ કેટલો અવાજ કરે છે, પણ પોલીસ વાળાઓના મોટા અધિકારીઓ પણ એવું કઈક કરતા નથી તે પોલીસ વાળાને જેથી કરીને તેઓ આરામ થી ફરે છે એટલે બીજા તો બધા એકદમ વટથી ફરે છે જેથી કારણે ઘણા બધું તકલીફો આવે છે છે હમણાં બજારમાં કેટલા બધા એવા બુલેટો છે જેમાં પંજાબી સાઇલન્સરો નો લખાવી બધા રાત ના નીકળે છે અને બધાને સુવા પણ દેતા નથી જે કેટલી તકલીકો પાડે છે રાતના તમે શું કેવો છો.
એકદમ સાચી છે અત્યારની જ વાત લઈ લો તો અત્યારે અમારા અહિયાં નો એક હોમગાર્ડ છે તે પોલીસ પણ નથી પરંતુ હોમગાર્ડ છે તો તેણે તેની પોતાની આઈ ટ્વેન્ટીમાં આખી બ્લેક ફ્રેમ કરાવી હતી હન્ડ્રેડ પસેન્ટ બ્લેક ફ્રેમ જે ખૂબ કાયદેસર અને ગુનાકારક છે તો તેઓએ સમજવા જોઈએ કે તેઓએ સમજવા જોઈએ કે આવ વુ ન કરવું જોઈએ અને તે રૂલ નું ઉલ્લંઘન થઈ રહ્યું છે પરંતુ તેઓ સમજી જ નથી રહ્યા કે આ રૂલનું ઉલ્લંઘન થઈ રહ્યો છે અને તેમની ગાડી અત્યારે ઠોકાઈ હતી ગાડી સ્પીડમાં ચાલતી હતી એકસો વીસ ના અને તે શીખાવી રહ્યો હતો કોઈ વ્યક ને રાત્રે એક વાગે તો તેને સમજ જો જોઈએ કે આ રોડ રોડ શીખવા માટે નથી જો શીખવા માટે છે અત્યારે અમારે અહં ટ્રેનિંગ સ્કૂલ ખોલી છે ગાડી શીખવા માટે તો તેને ત્યાં શી શખ જવું જોઈએ તેમને તાલીમ નથી તોવે તેઓ શીખાવે છે તો તે ખૂબ ગેરકાયદેસર છે આ તો સારું રાત હતી અને રાત્રેના એક બે વાગ્યા હતા એટલે રસ્તા પર કોઈ વધારે ફરતું નતું એવામાં રસ્તા પર ફરતું હોત તો તે તો તેઓ તેમને પણ ઉડાવી દેત અને તેમની ગાડીમાં તો નુકસાન થયું જ હતું. પરંતુ તેમને પણ નુકસાન થાત અને જે રસ્તા પર ચાલનાર હતા તેઓને પણ નુકસાન થાત તો તેઓએ સમજવું જોઈએ કે આ ખૂબ ગેરકાયદેસર છે અને તેમના પર એક યામાહ આરસ હડડ છે તેમાં પણ તે ફૂલ મોડ મો કરાવી છે મેક લખાવ છે હોર્ન લખાવ્યા છે અને સાયલેન્સ લખ્યું છે બે ખૂબ ધુમાડો કરા છે અને ખૂબ પ્રદર્શન કરે પ્રદૂષણ કરે છે અને ખુબ મતલબ હવામાનને નુકસાન કરે છે પરંતુ તેઓ સમજી નથી રહ્યા કે આ ખુબ નુકસાન અને બુલેટ છે તેમાં એમનેંગ પંજાબી સાયન્ખાવ છે સ્ટડ બુલેટમાં જે ખુબ અવાજ કરે છે જારે તેઓ બજારની શેરીઓમાંથી નીકળે છે જે ફૂલ આખું પેક હોય છે તેમાં એટલો અવાજ થાય છે કે તેમને ઘર વાળાને ઊઘ પણ નથી આવતી અને તેઓને શાંતિ થી સુવા નથી દેતા જો હવે આ હોમગાર્ડ જ આવું કરશે તો પછી બીજા બધી સામાન્ય વ્યક્તિ તેઓ તો કરવાના જ છે તેઓ તેમને જોઈને જ શીખે છે પરંતુ તેઓ આ વાત સમજી નથી રહ્યા તેઓની ગાડીમાં ન તો નંબર પ્લેટ હોય છે ના તો કશું હોય છે તે એ નંબર તેમના આઈડલ નું નામ અથવા આઈડલ નો ફોટો લગાવેલો હોય છે જે ખુબ ગેરકાયદેસર અત્યારને ના નિયમ હિસાબે આપણે જોવા જઈએ તો બધા નંબર પ્લેટ પર ઇંડિયા લખેલું હોવ જોઈએ ઇડિયા પાર્સિંગ હોવું જોઈએ તો તે માન્ય ગાડી ગણાશે અને આપણે જોવા જઈએ તો પોલીસ વાળા ની ગાડી ન જ પીયુષ પછી વીમો એવું કમ્પ્લેન નથી હોતું તો પછી સામાન્ય માણસ પર તે શું આશા રાખશે તમારું શું માનું છે?
હા તમારી વાત એકદમ સાચી છે તમે જોઈ લ હમણા કેટલા બધા પોલીસ વાળાઓ પણ બુલેટ અને તેમાં મેકવલ થી માંડીને હોનો અને પંજાબ બડા પંજાબ મિની પંજાબ વગ ઘણા બધા સાયલેન્સ અવાજ કરતા બેન્ડ પાઈપો લખાઈને ફરે છે જેથી કરીને તેમના મોટા અધિકારી પણ તેમને કશું કેતા નથી જેથી કરીને હવે આમ નાગરિકો તો ફરસે જ નને લેને કારણ કે તેઓના પોલીસ વાળક તેમને કઈ કેતા નથી જેથી કરીને હમણાં ઘણા બધી કારોમાં પણ કાચું પર કાળું કાળુ પીલું લગાવી દેવામાં આવે છે જેથી કરીને બધાને કઈ દેખાતું નથી પરંતુ એવું બધું કરવું જોઈએ ને એ સરકાર એના પર કાયદો મૂકવો જોઈએ કે બધા બેન પાઈપો પછી આ સાયલેન્સર છે મોડિફિકેશન પર જ બંધ મૂકી દેવી જોઈએ પરંતુ સરકાર એવું કઈ પણ કરતી નથી અને બધા ગાડી વાળા ને પણ સરકાર પકડતી નથી પોલીસ વાળે પણ એ બધી વાત પર ધ્યાન આપવું જોઈએ. પણ એવું કોઈ કરતા નથી જેથી કરીને ઘણા બધા એવા બધા વિદ્યાર્થીઓ પણ સ્કૂલોમાં એવી બધી ગાડીઓ લઈને જાય છે અને સ્કૂલોમાં જામ અવાજ ફેલાવે છે અને આવતી વખતે બધા રસ્તા ઉપર કેટલા ખણ આટા મારે છે અને બધા આજુબાજુમાં વ્યક્તિઓને ચાલતા જ વ્યક્તિઓને તકલીફ આપે છે. પરંતુ સરકાર એવું બધું જોઈ છે તો પણ એ આગળ કઈ પગલા લે તા નથી. આ છોકરાઓ પણ ગાડી જ આપ ના જોઈએ, અને આવા બધા સાયલેન્સર મોડીફાય કરાવેલા હોય તેવા બધા સાયલેન્સોને જપ્ત કરી તેમનો નષ્ટ કરી દેવો જોઈએ. તમારે શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે. જો અત્યારે જોવા જઈએ તો, આ ઘણા બધા પોલીસો વાળાઓ છે કરે છે પોતાને દાદા સમજે છે. પરંતુ તેઓ સમજવુ જોઈએ કે તેઓ પણ સામાન્ય માણસોમાં જ આવે છે. ભલે તેઓ નોકરી કરે છે. પરંતુ કોઈ દાદા કે ડોન નથી બની ગયા. અત્યારના ઘણા પોલીસ વાળાઓ અ સાયલેન્સર મોડીફાય કરાવેલું જોવા જ મળે છે. મોસ્ટ ઓફમાં જોવા મળે છે એવું નથી કે એક બેમાં. મોસ્ટ ઓફ મતલબ બધા જ પોલીસવાળાએ કરાવેલું હોય છે તો તેઓ સમજવા જોઈએ કે તેઓએ ન કરવું જોઈએ. અને સારી રીતે તેઓએ સરખી રીતે વ્યવહાર કરવો જોઈએ અને સારી રીતે જો તેઓ ફરશે, તો જ જનતા પણ એમનું માન રાખશે અને જનતા પણ તેમનું માનેલું કરશે.
તમારી વાત એકદમ બરાબર છે કે એવું બધું કરવું જોઈએ અને ઘણા બધા જગ્યાએ એવું બધા પોલીસવાળા બી ફરે છે એ બધું બંધ કરાવવું જોઈએ અને બધી ગાડીઓમાં જો એવા સાયલેન્સરો લખાવ્યા હોય. માં જોવોને તમે બીજા બધા રાજ્યમાં કે ગમે ત્યાં જાઓ તો એ બધા સાયલેન્સ પણ બંધ છે અને જો પકડવામાં આવે તો કેટલાનો પણ ફાઈન આપવામાં આવે છે એવું કરવું જોઈએ. વધારે ફાઈન મુકવો જોઈએ જેથી કરીને જો પકડાય તો તે તેમને છોડાવી ના શકાય. જેમ કે દસ હજાર પંદર, હજાર એવો ફાઇન મારવો જોઈએ, કે જેથી કરીને લોકોમાં ભય આ વે જેથી કરીને એ બધા મોડફાઈડ સાઈલેનસરો હોનોને એવા બધા લગાડીને ના ફરે અને શાંતિથી બધા આજુબાજુ ચાલતા જતા લોકોને પરેશ ન કરે, જેથી કરીને અવાજનું પણ પ્રદુષણ ઓછું થાય. જેથી કરીને સ્વચ્છ બધું વાતાવરણ બી સ્વચ્છ હોય, જેથી કરીને એવા બધા સાયલન્સ રો મોડીફિકેશન પર પ્રતિબંધ મુકવો જોઈએ. સરકારે એવું બધું કાય
તમારી વાત એકદમ સાચી છ કે અત્યારની જે યુવા પેઢીએ મોડિફિકેશન તરફ દોરાઈ રહી છે. તો તેમણે સમજવું જોઈએ કે પંજાબમાં તો આ બધું અલાઉડ છે એટલે તેઓ કરે છે. પરંતુ, આપણા ગુજરાતમાં આ બધું અલાઉડ નથી હવે તેઓ ગુજરાતને પંજાબ બનાવા માંગે છે તો એ પોસિબલ નથી. ગુજરાત એ સુખ શાંતિમાં બિલીવ કરવાવાળો માણસ છે. એ પપંજાબ ત્યારે પંજાબ લોકો પંજાબના મોસ્ટ ઓફ વ્યક્તિઓ વાયલેન્ટમાં બિલીવ કરે છે. અને ગુજરાતના વ્યક્તિઓ આમાં બિલીવ કરે છે. તો‌ તેઓ એ સમજવું જોઈએ કે, ગુજરાતી કેમ ના પાડે છે અને ગુજરાત સરકાર કેમ ના પાડે છે કે આનો કરવું જોઈએ. ચાલ આપણે આ વિશે આગળ વાત કરીશું.